આવી રીયો અવાજ મને ક્લિયર સંભળાઈ રહ્યો છે શું મારો અવાજ તમને આ સંભળાઈ રહ્યો છે?
તમારા અવાજ એકદમ ક્લિયર અને સરળ સમજાય સંભળાઈ રહ્યો છે. તો આજે આપણે વાત કરી છું ડેવલોપમેન્ટ વિશે જેવું કે આજે ભારતમાં ઘણા સંસાધનો આવી રહ્યા છે જે જો અન્ય પ્રકારના સરળ અને સરળ અને એઆઈ લોજી વાતાવરણ આવી રહ્યા છે જોવો કે તમે જાણો છો કે આજના સમયમાં લો કો ઘણા પ્રકારના સંશોધન કરી રહ્યા જેવું કે પાણી પાણીમાંથી વિજળી મેળવી હ્યા છે અને પેટ્રોલિંગ દ્વારા ચાલતા વાહનો પણ સંશોધનો કરી રહ્યા છે આજના સમયમાં લોકો ઘણું પ્રકારના સંશોધનો મેળવી રહ્યા છે જે કે અન્ય ટેકનોલોજીમાંથી
અન્ય ટેકનોલોજી માંથી તેઓ કરી રહ્યા છે તેઓ ટેક નોલોજીનો ઉપયોગ કરીને આજે ઘણા પ્ર ઘણા ઊંચ પર પહોચી રહ્યા છે જેઓ કે ઘણું સંશોધન કરીને આપણે સરળને ટાઈમ બચણ કરી રહ્યા જેમ કે તમે જાણો છો. જાણો છો કે જેઓ કે. તમે જાણો છો કે આજના સમયમાં લોકો ઘણું હ ફોન ઘણા સ્માર્ટફોન પણ આવી રહ્યા છે જોઓ કે પેલા પ્ર પહેલાંના સમયમાં ફોન ના હતા આજે તેઓ ફોનનો ફોન અને અન્ય પ્રકારની સિસ્ટમો કમ્પ્યુટરો, લેપટોપ જેઓ કે અન્ય પ્રકારના ટેકનોલોજીના સાધનો પણ આવી રહ્યા છે. તેમાં જાણો છો કે આજના આજના સમયમાં લો કો એરોપ્લેન દ્વારા હોય હવામાંથી પ્ર એક બીજા સ્થળે જઈ રહ્યા છે ટ્રેન ટ્રેન પછી ટ્રક માલ સામાન નો ટ્રાન્સપોર્ટ કરવા માટે ટ્રકોનો ઉપયોગ થઈ રહ્યો છે. જેમ કે તમે તમા તમા શું કેવું છે?
તમારી વાત સાચી છે આજે આપડે નવો નવો સાધનો ન જેમ કે પહેલાના સમયમાં એવું બધું સાંધો નો જેમ કે આપડા પપુકળ એવું અવેલેબલ નથી હતું જેમ કે હમણાંને તમે તમે જાણો છો કે સાધાર ન આપણે જરૂરી મહત્વનો એકદમ ભાગ બની રહ્યો છે જેમ કે માલ સામાન જો પહચાડવો હોય તે આપડે બડદગાળ થી પેલા પહોંચડતા હતા જેમ કે તેમનો ટાઈમ અને સમય નો પણ ઉપયોગ સદ સમય નો પણ વધારો પડતો ઉપયોગ થતો હતો જેમ કે મારો સામાન આપડે અહીંયા ગુજરાત થી રાજસ્થાન પહોંચાડવું હોય તો એમાં કેટલા દિવસો નીકળી જતા હતા આજે આપણે તે દિવસ એક બે દિવસમાં કવર કરીને આપડણે ત્યા માલ સામાન પહોંચાડી દઈએ છીએ એટલે આજે ટેકનોલોજી નો વધારો પડતો ઉપયોગ થઈ રહ્યો છે જેમ કે તમારા સાધનો તમે જાણો છો આજે આપડે એરોપ્લેનમાં ઉડીને આપડણે અ ઇન્ડિયાથી ડુબઈ પણ જઈ શકે છે બધા આપડ ઇંગ્લેન્ડ અમેરિકા પણ જઈ શકીએી આજે સંશોધન લીધે આપણે ક્યાં ક્યાં આપડે વચી રહ્યા છીએ આજે તમે જાણો છો આપડે ચંદ્રગ ચંદ્ર પર પણ પચી રહ્યા છે તેથી કરીને આજે આપડણે આ બું ટેકનોલોજીને કારણે આપણે વધારારે પડતા આગળ ચાલી રહ્યા છી અને આપણ જીવનમાં સારું છે ઉજ્જવળ અને સારું ચાલી રહ્યું છે જેથી કરીને આપડેર સુંર સાધનો સં પર વધ વિચાર રાખીને આપણે એને આગળ વધવું જોઈએ અને આપડણે શિક્ષણમાં જેમ આગળ વધશું તેમ આપડે નવા નવા ટેકનોલોજી અને આ કોમ્પ્યુટરો કેમ કે સંશોધનો હજુ વધારે પડતા શ તેથી ઉપયોગ આપણે આપને સરળ રીતને પડશે અને તમે જાણો છો કે આજે આપણે કયા ક્યાં ક્યાં ડેવલપમેન્ટ કરીને આગળ વધી રહ્યા છે તમે જાણો છો એટલે આ બાબત થી આપડે વધારે પડતું ડેવલોપમેન્ટ આજે થઈ રહ્યું છે તમે જાણો છો મારે એવું જ કેવું છે કે આપણે આગળ જેમ જેમ આપણે ડેવલપમેન્ટ જેમ કે આજે આપણે એ એવ સંસદનો દ્વારા આપડ ઘર પણ ત્રણ થી ચાર દિવસમાં પણ બનાવી શકે છેએ એવા સં સડન આપડે કરી નીકળી આવ્યા છે તો આપણે આ બાબતે આપડે ધ્યાન આપવું જોઈએ અને આપણે શિક્ષણ પર તે વધારે પડતા આગળ રહેશ આપણે સંસદો કરી શકીશું તમારે તમારે અહં કઈ સંશોધન થાયું છે
હ તો મારી વાત એકદમ સાચી છે કે જેઓ કે આજના સમયમાં લોકો ઘણા પ્રકારના સંશોધન આવી રહ્યા છે જેમ કે અન્ય પ્રકારની ટેકનોલોજી આવી રહી છે જેમ કે અન્ય પ્રકારમાં હારું આજે અન્ય દેશોમાં મુસાફરી કરવા માટે એરોપ્લેન આવી રહ્યા છે જેમ જે જાણ છો કે આજના સમયમાં લોકો ઘણા પ્રકારના ના ના વિકાસ કરતા ભારતમાં ઘણા પ્રકાર ન વિકાસ જે આપ ભારત માંથી બીજી કન્ટ્રીમાં જવા માટે આપણે લોકોને એરોપ્લેન અને જેમ ટ્રેન દ્વારા મુસાફરી કરી રહી જાય છે જવી મુસાફરી કરી અચછા અન્ય ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે પછી જાણવા છો કે તમે આજના સમયમાં ઘણું તોધ કો પ્રકારની ટેકનોલોજી આવી રહી છે જે ઘણા પ્રકારના સંશોધનો થઈ રહ્યા છે તેમજ ના ના સંશોધનો થઈ રહ્યા છે જેમ કે ણે શરીર ના તંદુરસ્તીમાં એટલે શરીરને ઓ હોસ્પિટલો ના ડેવલપમેન્ટ થઈ રહ ગયા છે તેમાં તમે શું કવા માંગો
તમારી વાત સાચી છે એકદમ તમે ક ર્યા છે આપણે આજે આધુનિક ટેકનોલોજીમાં જીવી રહ્યા છ છે જેથી કરીને આપણે આપણને એવું સર સર રીતે આપણે ઓપરેશન પણ કરી શકીએ છીએ અને નવી નવી ટેકનોલોજી દ્વારા આપણે આપડું જે ઓપરેશન કરતા હતા એ સારી રીતના આપણે થઈ રહ્યું છે એટલે મારે તો એવું જ કેવું છે આજ આપડણે ટેકનોલોજી માં વધારે પડતા આગળ રહીએ જેથી કરીને આપણે મે તો સરકાર તરફ સરકારને એવું જ કેહેવા માંગુ છે કે આપણા જે છોકરાઓ છે જે જેન્ટસી છોકરાઓ છે એ લોકોને વધારે માટે ડેવલોપમેન્ટ છે એ લોકોની તક હતા જેમ કે કાબિલિયત એ લોકોની હોય તે રીતના આપણે એ લોકોનું મેનેજમેન્ટ કરીને આપણે એવા બીરો ખોલવા જોઈએ જેથી કરીને આપણે ત્યાં છોકરાઓ ભોણી શકીએ અને ત્યાંનું નોલેજ લઈ શકે એલે મારે તો એવું જ કેવું છે કે આ બાબત આપણે પણ ધ્યાન રાખવી અને આપણા જે જસ હમણાં ના છોકરાઓ છે ડેવલપમેન્ટ વધારે વિચારતો હોય છે અને આપણા દેશમાં વધારે પડતું બળદ ગડે છે આપણે હમણા એવી એવી કારો છે જે યુ ને જે જાતે પાર્કિંગ થઈ જાય છે એવી એવી ટેકનોલોજી આવી ગઈ છે હમણાં રોબોટો નીકળી આવવા છે જે આપણા રોબોટો જ પોતે કામ કરીને આપને આપને એવી જગ્યા ના જવાય ત જગ્યા પણ રોબોટો દ્વારા કામ કરવામાં આવે છે એટલે ટેકનોલોજી ન
મારે એવું કેવું છે થોડા વાગુ દેવાનું
કામ કરી શકાય અને આપણે જ્યાં ના જઈ શક ત ત્યાં આપણા સંશોધન દ્વારા જઈ શકાય છે અને તે રીતના આપણને કામ કરવામાં આવે અને તે રીતના આપણને ડેવલપમેન્ટ વધારે પડતું મળી રહે ત તેટલું સારું છે આપણને દેશ માટે તો સારું જ કહેવાય એ મે તો વધારે પડતો આપણા ઈન્ડિયા ની જ વાત કરી તો આ વધારેુ મોટું ડેવલોપમેન્ટ થઈ રહ્યું છે જેમ કે એક જગ્યા થી બીજા જ એક જગ્યા જવા માટે આપડણે ટ્રેનો દ્વારા એવીવી તેનો નીકળી આવી છે જે આપણે પેલાના જમાનામાં ન હતી તે આજે વધારેુ પડતું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે જેમ કે જેથી અને આ બાબતે તમારે પણ ધ્યાન આપ અને આપડે પણ ધ્યાન આપી દેએ તો તમારે શું કેવાે
હું ગઈ ક
મારે તો એવું જ કેવું છે કે તમારે શું કેવું આ માટેડ
તમારી વાત એકદમ સાચી છે કે જેવું કે તમે કહી રહ્યા છો કે આજના સમયમાં લોકો ઘણા પ્રકારના ઘણા પ્રકારના ડેવલોપમેન્ટ થઈ રહ્યા છે જેમ કે સંસાધનોમાં નવા પ્રકારના અન્ય પ્રકારના હા જેવુ કે આજના સમયમાં લોકો બીમાર પડે તો તેઓ દવાઓનો ઉપયોગ કરે છે પહેલાંના સમયમાં લોકો જડીબૂ્ટટી અને વનસ્પતિઓમાંથી દવાનો ઉપયોગ કરતા હતા જેવો કે આજના સમયમાં લોકો અ દવાઓ ન ઉપયોગ કરે છે અને દવાખાાસ હોસ્પિટલોના મોટા મોટા હોસ્પિટલો આવી ગયા છે પહેલાં આયુર્વેદિક દવાઓનો ઉપયોગ થતો હતો આજના સમયમાં ઘણો પ્રકારનો ડેવલપમેન્ટ થઈ રહ્યું છે જેવું કે આજના સમયમાં લોકો તમે જાણો છો કે સરર્દી થઠઈ થઈ દવાથી તેઓનું શરીર સારું થઈ જાય છે અને અને અને તાવ અને અન્ય પ્રકારના રોગો થાય તો તેઓને ઘણા પ્રકારની દવાઓ પણ ડેવલપમેન્ટ થઈ રહી છે આજના આજના સમયમાં લોકો સાયન્ટિસ્ટોનું પણ ઘણું સંશોધનો કરી રહ્યા છે અને તેઓને આગળ વધીને તેઓને નવ માં નવું વધારોનો ઉપયોગ થઈ રહ્યો છે આજનો પછી તમે જાણો છો કે આજના સમયમાં લોકો ક્યાંથી ક્યાં પહોંચી ગયા છે અને વીજળીઓ પણ ઘણી પ્રકારની મળી રહી છે જેવ કે પવન
પવનચક્કીમાંથી પણ વીજળી મળી રહી છે અને પવનચક્કીઓમાંથી વીજળી મળે છે પછી અન્ય પ્રકારો માથી વીજળી મળે છે તેમથી ઘણા પ્રકારનો ડેવલોપમેન્ટ થઈ રહ્યો છે જેમ કે તો આજના સમયમાં લોકો ઘણા પ્રકારના ના થ એવું કધ અ્ય પગ ના થઈ રહ્યા છે તે તમે જાણો છો કે તમે શું કેવા માંગુ
મારી વાત સાચી છે જેમ કે આપણે આવા યુગમાં જીએ છે પેલા લાઈટ નથી ઉઠી આપણને લાઈટ દ્વારા આપને હમને લાઈટ નું બધું મેનેજમેન્ટ કરીને આપણે પાણી દ્વારા પણ વીજળી પ્રાપ્ત કરીને આપણે લાાઈટો પંખાઓ વધારે વધું ઉપયોગ કરી શકે છે જેમ જે અમને જાણો છો કે તમે સોલર લાાઈટ દ્વારા પણ આપને વીજળી ઉત્પાદન કરીને આપણા ઘરના પંખાઓ છે લાાઈટો છે અન્ય વસ્તુ આપણે ઉપયોગ કરી શકીએીએ તમે જાણો જ છો એ બાબત એટલે મારે તો એવું જ કેવું છે આપણા સંશોધનમાં વધારો પડતું આગળ વધી રહ્યા છે અને આપણે એવું કામ ના કરવું જોઈએ અને મશીનરીઓ એવી એવી આવી ગઈ છે જ્યાં આપણે વસ્તુ ના જતી હોય ત્યાં પહોંચી જાય છે અને તે વસ્તુ કરીને કામ કરીને બતાવે છે એટલે સંશોધન હોય તો મારે તો એવું જ કેવું છે કે આપણા સારી તકોથી સંશોધનમાં પ્રાપ્ત થાય અને આપને જે ઉપયોગમાં આવે એ સંશોધન કરવું જ જોઈએ મેં તો અને સાયન્ટિસ્ટ આપણા હવા ખોજી લાવી અને એવુ કામ કરી રહ્યા છે એને બધું વધારે પડતું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એટલે મારે એવું કેવું આપણે સંશોધન પર વધારે ભાર મૂકીને આપણે શિક્ષણ પ્રત્યે વધારો પડતો ભાર મૂકશો આપણા આપણા દેશ માટે જે જેથી છોકરાઓ એ કરીબને બતાવશે અને આપણા સંશોધન માં વધારે પડતું ડેવલોપમેન્ટ હશે આજે એઆઈ દ્વારા આજે એવી એવી ટેકનોલોજી બની રહી છે કે આપણે અહીંથી બેસીને આપડે ઘરે બેસીને આપણે ત્યાં ગુજરાતમાં તો ત્યાંથી આપણે રાજસ્થાનમાં આપણે ડોક્ટરો નું આપણે ઓપરેશન કરવું એ પણ શક્ય થઈ ગયું છે એવા એવા ટેકનોલોજી આવી ગયા છે મેં તો સોશિયલ મીડિયા તરફથી તો હ જોઉં છું અને ન્યુઝમાં પણ આવે છે અને જોવા મળે છે. તે આપણે એવું બધું જોવા જ મળ્યા કરતું હોય છે જેથી કરીને આ આજે મોબાઈલ છે આપણને આપણને જે કામ આવતા છે મોબાઈલો એ આપડે એ એનું પણ ડેવલોપમેન્ટ વધારે પડતું થઈ રહ્યું છે જેમ કે. ફોટોગ્રાફી આપણે લાઈફમાં અને. આપડે જ્યાં વૃદ્ધ થશું ત્યાં લગીને આપણા ફોટા કેપ્ચર થઈ રહ છે આપને એ પણ. ઉપયોગી છે એ આપણા જીવન માટે ઉપયોગી છે. એમ કરીને આપડે ઘણું બધું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. એટલે તમારે શું કેવુ એ બાબતે.
બે જ. હામ. ત જાણ અરે કહેવાય છે કે જેવ કે ડેવલપમેન્ટ ઘણા પ્રકારો થઈ જાય છે. ચારજર વીજળીઓનો ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે ઘળે આજે. ડુંગરો ડુંગરો પણ વીજળીઓ પચાવી રહ્યા છે છોલર માંથી. વીજળી મેળવી રહ્યા છે અને. સૂર્યપ્રકાશ થી ઘણા પ્રકારની વીજળી મળી છે તે કરીને ત જણનું છે. ના સમયમાં લોકો ઘણું ડેવલપમેન્ટ કરી રહ્યા છે તેથી. તેથી જણાવવાનું કે ચાલો તમને એના વિશે આગળ વાત કરીશ.